હલો
હલો અવાજ વાજ આવે છે
હા
કેમ છો
બસ મજામાં
બસ બસ આજે તમારી સાથે વાત કરવાનું મન થયું તમે ઘણી વાર સાંભળ્યું છે મેં કે હોમ ગાર્ડન બનાવ્યો છે બહુ સરસ હા તો તમે કેવી રીતે બનાવ્યો મારે પણ બનાવવો છે તો થોડી ટીપ્સ જોઈએ છે
ઓકે ઓકે એટલે અમે મેં છે ને બહુ નાનું મતલબ નાના પોઈન્ટ પરથી ચાલુ કર્યું હતું પે લા છો કુંડા હતા પછી દસ કુંડા પછી બાર કુંડા પછી એવું કરીને આજે ટોટલ હંડ્રેડ કુંડા થયા છે એટલે ત્યાંથી અમે ચાલુ કરેલું છ કુંડાથી પેલા શરૂઆતમાં તો છ છોડ અમે બાર થી જ લાવીને રોપ્યા ત પછી જોયું કે એનો કોસ્ટ વધી જાય છે કુંડાનો કોસ્ટ વધ જાય છે બરાબરને
તો પછી
એટલે પછી એવું વિચાર્યું કે હોમ ગાર્ડન કરીએ હોમ ગાર્ડન મીન્સ કે ઘરની જ જે વસ્તુ હોય એમાંથી જ આપણે ઘરની વસ્તુમાંથી જ આપણે કઈક ગ્રો કરીએ એટલે શું કે પ્લાન્ટ લાવવાનો આપણે જે ખર્ચો હોય એ બચી જાય ઘરમાં જે શ્રીખંડ હોય કે બીજા કોઈ એક્સ વાઈ ઝેડ કોઈ બી ડબ્બા હોય એમાંથી આપણે એજ ડબ્બામાં આપણે ઘરનું કોઈ બી વસ્તુ લાઈક મગ છે ચણા છે મેથી છે ફુદીનો છે એ બધું આપણે ગ્રુ કરી શકીએ. એટલે એ કોસ્ટમાં પણ આપણને સસ્તું પડે.
હા હા હા બરાબર. તો આ તો સારું આઈડિયા કેવાય.
હા એટલે એમાં પેલા સૌથી પહેલા અમે મેથી ટ્રાય કરી પહેલા તો અમે છ છોડ લાવ્યા હતા ગુલાબ છે લાઈક ફ્લાવર્સ છ. ફ્લાવર્સ લાવ્યા હતા પછી સડનલી કઈક રહીને આવ્યો અને એમાં બધા છોડવા ભીનાઈ ગયા અને છ એ છ મરી ગયા એટલે ત્યારે બહુ દુઃખ થયું કે છ છ કુંડા કેટલી કેટલા મોંઘા લાવ્યા ત અને પછી બગડી ગયા એમ અને ત્યાર પછી પછી દુઃખ થયું કે આટલું મોઘ કુ લાવવું ના જોઈએ અને બગડી જાય તે આપ પોસાય એમ નથી એમ એટલે તેના માટે પછી અમે ઘરની વસ્તુ લાઈક અમે ફસ્ટ ઓફ ઓલ અમે મેથી ટ્રાય કરી આપણી ટોપલીઓ હોય
હા.
લી જેમાં આપણે શાકભાજી મુ ક છે. કે કાંદા મૂકીએ કે વોટર હા એવી ટોપલીમાં. રેતી જે રેતી હોય એ રેતી મૂકીને એમાં મેથી મેથીના જે દાણા હોય. મિથિના દાણા. અ લાાઈનો પાડીને એમાં રોપ્યા. નોર્મલ પાણી એ ને નોર્મલ સનલાઈટ, બસ આટલું જ જોઈએ છે વિધન અ વીક મેથી ઉગીને રેડી થઈ જાય છે, જેમાંથી આપણે થેપલા કે વોટ એવર, ભ
અચ્છા, ઓકે ઓકે એટલે તમારે બહારથી મેથી ખરીદ
જરૂરત નથી પડતી, હવે રેગ્યુલર વન વીકમાં વન વીક. થાય એટલે એ કાઢી નાખીને વન વીકમાં એ મેથી બીજી અમે રોપી દઈએ છીએ, એટલે વન વન વીકમાં અમારે આખું એ રેડી થઈ જાય છે.
બરાબર, ઓકે એટલે એક વાર તમે મે થી કાપી લીધી પછી, ફરીથી દાણા નાખી દેવાના એવું?
હા મેથી કાપવાની ની મેથી ભુડથી જ ઉખાડી નાખવાની.
અચ્છા આખી ઉખાડી લેવાની બરાબર હમ.
નવી મેથી નાખવાની અંદર.
હમ હમમ બરાબર એટલે તમારે, બરાબર એટલે ધારો કે વનસવ થેપલા બનાવવા હોય. તો એ રીતે જ પ્લાન કરવાનું કે મારે રવિવારે થેપલા જોય તો મારે સોમવારે મેથી. વાવી દેવાની, એવું જ ને તો એ મેથી માટે તમે કેટલું મોટું કન્ટેનર લીધું?
હું તો વીકમાં એક વાર આવી રીતે મેથી નો પ્રોગ્રામ રાખીએ છીએ, કારણ કે હેલ્થ માટે બી બેનિફિશિયલ હોય ને.
બરાબર છે, ગુડ ગુડ હા હા બહુ જ સારું સજેશન છે આ.
વન વીક વન વન વીક કે અમારુ એ થઈ જાય છે બટ. ચીજોમે ફુદીણો! ફુદીણો રીતે ટ્રાય કરો જે આપણે ફુદીનો બારથી લાવીએ છીએ. તો ફુદીનનો ફુદીનના પાંદડાં આપણે કાઢીએ છીએ. અને જે દાંડી હોય છે, આપડે ફેક. ફેકી દઈએ છે.
કરે.
હા, તો એ જે દાંડી હોય છે, એને ફેંકવા કરતા એને ગ્રો કરી દો દાંડી બેઠી ને બેઠી જે આપણે નોર્મલ સોઇલ હોય છે, નોર્મલ માટી હોય છે. એમાં જ ઊભી રોપી દેવાની. ઊભી નહીિ તો આડી જેમ તમને ઠીક લાગે એમ. તમારું જે પ્રપ્રમાણેનું પ્લાન્ટ હોય. જે પ્રમાણેનું કુંડું હોય એ પ્રમાણે જો સાંકડું હોય તો એને. ભૂ ને જો તમારું પોળું કુંડું હોય. તો એને આડું રોપી દે દેવાનું અને માટી ઉપર નાખી દેવાની એને ગ્રોથ થતા થોડી વાર લાગે. છે પણ થોડાક દિવસમાં એના જે લીવ્સ હોય એ આપણને દેખાવાના ચાલુ થઈ જાય છે.
બરાબર તો તમે એક કુંડામાં કેટલી કેટલા ફુદીના નાશ
એટ એટલે આપડે જે રીતે તેમાં એવું નથી હોતું કે વન કે ટુ કે થ્રી દસ રોપો એમાંથી તમારા પાંચ ગ્રો થાય ને પાંચ કદાચ મરી પણ જાય એવું. એવું ભી બને છે હા હા હ એવું થાય છે ઘણી વાર બધાને બી રો હોય એટલે એટમોસ્ફિયર છે આપણે પાણી આપીએ છીએ કઇ કઈ રીતેની સનલાઈટ છે એ બધા પર ડી ડિપેન્ડ હોય છે.
એટલે આજે ફુદીનાનું આપડે રોપવા કહો છો એમાં મૂળિયું હોવું જરૂરી નથી.
ના મૂળ હોવું જરૂરી નથી, જ્યાંથી એના જે લીવ્સ હોય લીવ્સ જ્યાંથી તોડીએ ત્યાંથી જે નવા ગ્રો થાય છે અને મૂળ હોવા જરૂરી નથી.
હમ્મ. હમ્મ.
એની બીજી બી એક ટ્રીક છે કે જે એ જે અ જે દાંડી હોય છે ફુદીનાની દાંડી એને વન વીક માટે પાણીના ગ્લાસ માં ડુબાડીને રાખવાનું. એટલે પાણીના ગ્લાસમાં જો જયારે તમે ડુબાડશો એના વન વીકમાં ત્યાં મૂળ આવી જશે. ત્યાર પછી જો તમે એને ગ્રો કરો તો એ
જલ્દી થાય હમ્મ હમ્મ બરાબર છે અને ફૂદીનો તો પછી પછી ફેલાઈ જાય ને આખા કુંડામાં.
હા આખા કુંડામાં ફેલાય છે. હા.
આપણે જોઈએ તેમ તેમ ઉપરથી તોડતા રહેવાનું
હા એમાં
ફૂદીના અને મેથી હા શુ?
એમાં તમારે રીગ્રો મતલબ આખું પ્લાન્ટ જ આખું દાંડી જ નવી નાખવાની જરૂર નથી પડતી એમાં ખાલી પાંદડા થોડી એજ જગ્યા થી પાછું બીજું પાંદડું ઉગે છે.
બરાબર છે બરાબર તો આજે ફુદીનો છે ને કેટલી વાર પાણી આપવાનું
દિવસમાં એક એક વાર એ એને થોડું હાાઈડ્રેશન વધારે છે. જોઈએ છ. સનલાઇટ લાઈટ. સનલાઈટ મળે અને એનું હાઈડ્રેશન એને વધારે જોઈએ પાણી એમાં સુકાવા નહીં દેવા.
ઓકે બરાબર અને સનલાઈટમાં પણ રાખો. વાનું. અને પાણી સુકાવા નહી દેવા.
હા એટલે બઅ એક વાર તો અમે એવું અ ઉનાળો ચાલ ઉનાળા સિવાયની જે બી સીઝન છે એમાં તમે એવું કરી શકો કે બોટ બોટલમાં કાણું પાડીને, બોટલ ઊંધી મૂકી દેવાની. એટલે પેલું ટપક સિંચાઈ જેવું બની જાય જેનાથી એને પાણી મળ્યા ક ને એને હાઇડ્રેશન મેન્ટેન રહ્યું કે, હા.
હા હા હા બરાબર છે. હમ્મ તો આ તો બહુ સારો આઈડિયા છે મેથી અને ફુદીનો તો આપણે કાયમ યુઝ થતો જઈ અને ઘરનો ઓર્ગેનિક મતલબ કંઈ પણ કેમિકલ્સ વગરની વસ્તુ મળી જાય. એ સિવાય બી. જ શું રોક્યું છે તમે.
એ સિવાય આમે બીજું ધાણા જે આપણેે ધાણા જીરું નો પાવડર બનાવીએ છીએ એમાં જે આપણે ધાણા સકા ધાણા જે યુઝ કરીએ છે.
હા હા
એ સૂકા ધાણાને આપણે માઈનર ક્રશ કરવાનું એટલે એક ધાણાનું જે બીયું હોય છે એમાંથી બે ભાગ પાડે. એટલા એને ક્રશ કરવાના અને જે રીતે આપણે મેથી રોપીએ એ જ રીત તે સેમ ટુ સેમ એને, અ શું કેહેવાય કે લાઈનો પાડીને એમાં રોપી દેવાની. નોર્મલ એને નોર્મલ સનલાઈટ. નોર્મલ પાણી. ફુદીનાની. જે મને હાઈડ્રેશન જોઈતું નથી આખો દિવસ.
બરાબર તો એને કેટલી વાર લાગે ઉગતા?
તમારે બે વીક તો મેક્સિમમ થાય. છે.
દાણામો એ બી બે-બે વીકમાં. તો એનું ખાલી હજુ મૂળ જ ફૂટે છે.
અચ્છા.
હા એટલે એ થોડું લેટ ગ્રોથ થાય છે. મેથી જેવું વન વિકમાં તમારું આપ હું પ્લાન્ટ રેડી નથી થઈ જતો.
હમ બરાબર. એટલે ધાણા રોપવા હોય તો પછી આપડે એક વાર આવી રીતે રોપીએ પછી બે વિકમાં એ બહાર નીકડે અને પછી આપણેે એને અહ પાછું રોપવું પડે ખરું?
ના એમાં એવું હોય છે કે બે વિકમાં તો હજુ એનું મૂળ જ બહાર નીકળે છે એટલે વિધિન વન મંથ આ જે તમે ધારણા જોવ છો એવી. એને વન મથ મોટા થઈ રહે છે. દેશી ધાણા જેને કેવાય આપડણે જે ઘરે રો એને દેશી ધાણા કહેવાય.
દેશી ધાણા હ, હ, હ, બરાબર.
એ વ વન મંથ જેવું થઈ જાય વન મંથમાં જે ગ્રો થઈને મોટા જે થાય છે એને ખાલી કટ જ કરવાના હોય. છે એને ફરી ફરી રોપ રોપ નહીં કરવાનો.
બરાબર હ.
નાખવાના એટલે ત્યાંથી ફરી ગ્રો થાય છે.
હા-હા બરાબર, એ કટિંગ તમે કાતર થી કરો, કાતર થી કરવાનું કે હાથથી?
કાતરથી-કાતરથી, ફુદીનો જે હોય છે એને આપણે હાથથી કરી નાખવાનું. અને જે ધાણા હોય છે એને આપણે કાતરથી કટ કરી નાખવાનું.
ઓકે ઓકે બરાબર હા તો બહુ જ સરસ મેથડ છે. એટલે આપણને આજે એ તો આવતા એક મહિનાની અંદર આપણે એમાંથી ધાણા ઉગાડીને ખાઈ
હ હ હા બરાબર છે.
એમાં માટી તમે કોઈ સ્પેશિયલ નાખો છો કે?? જેમ નીચે મળે એ જ.
આપણે નોર્મલ સોઇલ હોય છે એમાં જ અમે રોપીએ છીએ.
અને ખાતર કઈ નાખો છો?
ના, ખાતરની એને કોઈ જરૂર હોતી નથી. આપડે જો મોટા બેઝ પર મોટા પાયે જો આપણે કરતા હોય ત્યારે જો જરૂર પડતી હોય છે પણ આપે ઘર ઘરાવ કરવું હોય... થોડું નાનું એમથું વાવવું હોય તો આપડે કઈ ખાતરની જરૂર હોતી નથી
બરાબર છે. એટલે ખાલી માટી માં જ આ બધું. થઈ જાય છે.
હા માટીમાં જ થઇ જાય છે.
ઓકે ઓકે. બરાબર આ તો બહુ સારી. તમે મેથી પુદીનો અને દાણા વિશે કીધું. અને મરચાં ની ઋત નું પણ કંઈ રોપ્યું છે?
હા મરચાં પણ રોપ્યા છે પણ એની પહેલા ધાણામાં આપણે જે બહારથી ધાણા લાવીએ છે. માં ઘણી વાર મૂળ હોય છે મૂળ.
હા હા.
એ મૂળ ને બી ઉપર થી દાણા. ધાણાના જે પાંદડા હોય છે ને. કટ કરીને એ બોર્ડ બી બેઠ બઠું ને બેઠું આપણે ઉઊભું ને ઉઊભું રોપી દઈએ તો એમાંથી બી લીવ્સ ગ્રો થાય છે.
અચ્છા અચ્છા એટલે શોર્ટકટ ફટાફટ થઈ જાય.
મેં બંને ફર્સ્ટ પ્રોસેસ સેકન્ડ પ્રોસેસ જેવી કીધી. બંને થડું ટાઈમ કંઝ્યુમિંગ. કન્ઝ્યુમિંગ છે. વાર વધારે લાગે છે દાણા ને ગ્રો થતા એમ.
બરાબર એ તો એમ પણ કહેવત છે. કે ઉતાવળે આંબા ના પાકે એટલે આપડણે રાહતો જોવી જ પડે ને હા હા તો આજે તમારી સાથે ઘણી બધી વાતો કરી અને તમે તો કહ્યું કે સો કુંડા છે. તો આપડે તો ખાલી ત્રણ નહી તો બાકીની વાત કરવા માટે પણ બીજી વાર આપણે વાત કરીશું આ ટોપિક પર ચોક્કસ. ઘણી બધી જાણકારી મળી. અને થેન્કયુ સો મચ આ વસ્તુ ઘણી યુઝફુલ છે. હું પણ ચોક્કસ કરીશ.
ઓ ઓકે બાય.
બાય.